હલો હા કેમ છો?
હા બોલો, હું મજામાં તમે?
બસ અમે પણ બી મજામે શું કરતા હતા?
કઈ નહી બેસેલી હતી.
એવું?
હા.
આજે આપણે ગરમીના મોસમના બારામાં વાત કરીએ, કે આપણે ઘણી એક વાર લાાઈટ બધી જતી રહે તો ગરમીમાં આપણે કેવું થાય નહી?
હા બરાબર.
કેટલી બધી રાજસ્થાન ગામડામાં તો આપણે ગરમી પડતી હોય. શેરોમ તો ની આજે ગામ શહેરોનું તો શું છે ગરમી બી પડે ને તો એ લોકોને ખબર ના પડે. એ સી એ સી વધારે બધા હોવે ને.
હા એસી વગર તો હમણાં ચાલતું જ નથી ને વરી.
ને લાઈટ બી ની જાય અમારા ગામડામ તો શું. લાાઈટ ભી જતી રેય ગરમીના દિવસમાં તો લાઈટ કરંટ ભી નહી રહેતો. ને કેટલી બધી ગામડામાં તો ગરમી પડે, અહિયાં ગામડામાં તો શું કે એ સી તો નહી હૈ નહીં પંખો છે. તો પંખાની તો કેટલી એટલી બધી ગરમી પડે તો પંખ બી આપણાને સહેન ના થાય એટલી વધારે ગરમી લાગે છે.
હા બરાબર.
સાચી વાત હે કે ની, તો એટલી બધી ગરમી પડે તો કેવા કે, કેટલા માણસને તો હાર્ટ એટેક કહી જાય. બીપી લો થઈ જાય, પછી બધા બચારા બીમાર પડે તો શું કરે. આદે એ અટકથી તો મરી જાય ગરમી વજેથી, એના માટે માટે ગરમી પડે તો આપણે બી એસી લગાવવું જરૂરી છે.
હા અને બહાર જાય ત્યારે સ્કાપ કરવા.
હવે હવે હવે તો શું છે, કે બાર બી બધા બધા માણસ બાર બાપ બહાર બી જાય ને, તો હવે તો બધા ને ગાડી બી એ સી છે. તો ગરમીની એ લોકો ને ખબર ના પડે, પા ટુ વ્હીલર જે ઉપર જતા હોય ને એમ કેટલી ગરમી પડે લાગે છે, તો આપણે દરેક ના ગર આપણે રાજસ્થાન બ બી હવે કરવું પડશે, દરેકના ઘરમે બી એ સી લગાવવી જ પડશે. રાજસ્થાનમાં કેટલી બધી ગરમી પડતી હોય બાપા, એ જા કેદાર તો પવન સારું આવે તો ઝાડકા ભી ચાલે. ક જાાર તો પવન એટલી ગરમી પરડ તો પવન તો ઝાડકા ભી નઈ હવા ન આના ને.
ગરમમાં જ ફેંકે ને બધું વાત.
ગરમ જ થકે ને, પછી માણસને વિચારા ગમે જાતની બીમારી આવે ને કેને અટકઈ જાય કેને બીપી લો થઈ જાય કેને એવું થઈ જાય. તો માણસ કેટલો એજામાં આવી જાય એટલી બધી ગરમી પડે તો, તો આપણે એ સીની તો
અને પાણી પીએ તો પસીના માટે બધું બહાર જ નીકળે ને જેમ કે એવું. ર માથા ઉપર એવું બધું શરીર પર બધું ચકચક. આપ એવું ડીલ થઈ શકે થાય ને બધું.
ના આપડે શું ગરમી ગરમી એટલી પડતી હોય તો પણ ઠંડો ખાવાની ઠંડા ઠંડા પીવાની આપણે મન થાય. કે ઠંડો પાણી પીએ ઠંડી કોલ્ડ્રિંક પીએ આઈસક્રીમ ખાઈએ એવું. હાચી વાત કે નહીં.
હા હાચી વાત નહી તમારી પણ ગરમી માં તો અત્યારે. ના પાડી ચાર ન ન નકડો તો બધું. સ્કાફ ને એવ બાંધે નકળો અને વધારે કામ કરતો. ત હો તો જ જાાવ બહારમાં તો ફરવા માટે એવું.
ને કઈ તરતે ને આપણે નાના ના આપણા આપણા નાના બાળકો હોયને એને બી. ગરમીમાં લઈ જઈ ને તો લૂ લાગી જાય ગરમી એવી એટલી બધી ગરમી એ ચીજ છે. લું લાગી જાયને તો છોકરાને પછ ઝાડા ઉઊલટી બધું થઈ જાય.
બરાબર.
તો શહેરોમાં તો એટલી બધી ગરમી નહી પડે કેમ કે આમ વધારે વાહન ચાલે છે ચારો અમે દુવાડો બી છે. લકીન બધા ના ઘરમે એસી હો તો એન લોકોને ખબર ના પડે. એસી એસી ચાલુ થઈ જાય ને તો માણસને ખબર ના પડે ગરમી કેટલી જાય. તો માણસ પછ ગામડામાં આવ્યો હોય ને તો ના હકે.
હા સિટીના લોકોને તો શયન ના થાય ને ગામડાની ઘર.
બસ ગરમીમાં તો કેટલી બધી બીમારી આઈ જાય. દવાખાને જાય તો ડોક્ટર શું કે. તમે વધારે તમારે પાણીની કમી આવે છે તમારે પાણી પીઓ છો. તમે એસીમાં રહો છો. તમા એસીમાં બેઠ્યા કરો તમારા અટક આઈ જશે એવું પેલું. કહેતા હોય ત ને પ પછી પણ બી આપણેને ડૉક્ટરો દવાઈ આપે ને તો આપણે દવાઈ લઈએ ને. તો એનાથી પણ આપણે ગરમી વધારે થાય.
હા બરાબર ઠંડુ ખાવું જોઈએ આઈસ્ક્રીમ એવું બધું. ત્યારે બધી થાય પછી. આપણે શરીર બધું થાય ને ગરમમાં બહાર નીકળી ને ઠંડુ વચમાં જાય
હાચી વાત હે. ગરમી એટલી બધી પડતી બધા આઈસ્ક્રીમ ને એ બી હારા ના લાગે ગરમી તો કે કઈ ચોવીસ કલાક થોડી આપણે આઇસક્રીમ ખાતા રહીએ. હાચી વાત હૈ. આપડે બહાર એટલી બધી ગરમી પડતી હોય તો પંકજ. પંખાથી નીચે આપણેે ના જઈને પંખા હેટી બેસેલા એ તો એટલી બધી ગરમી પડે તો આપણે બી પપા એસી લગાવવું જ જોઈએ. એસી તો આમ તો સારી કેહેવાય. કે ગમે જેટલી ગરમી પડતી હોય ને તો આપણે ખબર. ના બાપા મારે ઘરે નહીં એના માટે તો મને એટલી બધી વાત આવે છે ને. અમે ગામડામાંરીએ ક ક્યાં એસી લગાવેલી છે. પંખા છે ખાલી ને પંખા એક. ગરમી ને પંખા બી બધા લાાઈટ જતી રહે. તો પંખો નહીં ચાલતો તો મ પંખો નહીં ચાલે તો મચ્છર બી કેળે.
હા હોો પણ બારીક ચાલવા લાગી જાય.
હાચીવા એમારે તો ઘણો લાઈટો જતી ર રહે પંખ નહીં ચાલે. પંખા નહીં ચા મચ્છર બી કેઢવા મળી જાય તમારા છોકરા બી બીમાર થાય. તો છોકરા બીમાર થાય દવાખાને બી ડેન્ગુ થઈ જાય દવાખા મચરા કેે તો.
હા, હાચી જ વાત.
ગરમી એટલી બધી પડે ને તો માણસને કેટલી જાતની બીમારી થઈ જાય. કેટલો બધો માણસ મરી જાય કેટલા બધા માણસની બીમારી આવી જાય. કેટલા બધા માણસને તકલીફ થઈ જાય બિચારોને ને આપણાથી ગરીબ લોકો એ. યા લગો તો બચારામાં કેટલી તકલીફ થશે.
પછી એ તો કેવા ઝૂપડા માનેવા મારે આપડું? મકાન બાંધેલું હોય લોકો ના બી.
સાચી વાત, આપને તો ભી સારું કે ગરીબ લોકો બિચારા ઝૂપડામાં રહેતા હોય, એ કઈ રીતે રહેતા હશે? આપણેે તો ઓર બી ભલે, આપણે ગામડામાં રહીએ. ભલે આપણે એસી નઈએ તો બી સારું કેવાય.
પછી.
સાચી વાત કે નહીં? ગરમી એટલી બધી પડે, શું કરો છો ભાઈ છોકરા? કેટલા હવે હવે તો રાજસ્થાનમાં કેટલા બધા છોકરા માંદા પડ્યા છે. દવાખાને દાખલ, કેટલા બધા છોકરોને દાખલ કર્યા છે હવે તો.
પછી એક દર મહિના કાઢેને, તો ઘરે હોત પણ નહી થઈ જાય.
હા જી, કેમ કે ગરમી એટલી જ પડે ને એના માટે.
પછી અને રાત્રે પણ એસીઓ ચાલુ કરે તો, પંખા ને એ બધું બારીક. ચાલવા લાગી જાય ધીમે ધીમે, એ પણ હવાનો આપે, રાત પડી જાય.
નથી વાત એના માટે રાજસ્થાન ગામડામાં બી એસી લગાવવું જરૂરી હોય. એસી ના લાગે તો બધા માણસ મરી જાય ને, દવા. આના હવે હવે ગામડામાં કેટલા દ. માણસોને ભરતી કરીએ છે, છોકરા નાના નાના મેચ કરીએ.
બરાબર.
શું કરે, શું કરે બિચારા હેને. એસી લગાવું જ પડશે, કેટલી બધી. આયા શુ કરે? હાચી વાત, તમારી વાત સહી છે. લગાવું જ પડશે હવે તો.
હા, બરાબર. છોકરા, આપને તો કઈ નહીં, સહન થઈ જાય પણ. છોકરાઓ માટે ગરમ થાય, ગરમ થાય એવું કહી ને આપણે છોકરાઓ પણ.
હાચી વાત હ. ને આપણે નાના બાળકો હોય તો બીજા જેન ના કરકીએ ને, આપ મોટા તો ચાલે. સમજીએ કે, ચલો કરંટ નહીં, એના માટે ગરમી પંખા નહીં ચાલે ગરમીએ લકી નેના છોકરા, બાળક ના સમજે.
પછી
હાચી વાત છે ને.
હા, બરાબર વાત છે તમારી પણ.
એના માટે એસી તો લગાવી જોવીશ. એસી તો કામ ની બાબા. હાચી વાત કે નહીં?
બરાબર.
ચલો હવે, તમા તમાર તો એસી હશે ને?
હા.
તમારે.
તું કેવો છો? હા છે, અમારી પાસે એ છે તો.
સાચી વાત હ, તમે તો શહેર તમે તો શહેરમાં રહો તો તમારુ તો એસી હશે.
અમે પણ શહેરમાં ર પણ છીએ, અમારી પાસે, કેમ કે આ છોકરાઓ બહુ હેરાન કરે છે યાર.
સાાચી વાત, બોમ્બે રહેતા હશો ને તમે તો?
થાય એવું કે, પછી શું કરવાનું આપડે પણ?
ના, ના. આપણે લાગે, આપણે ઘરે સુવિધા હોય તો ચાલુ કરવાની જ પડે ને. ગરમી કેટલી પડે, મરી જાય. છોકરા બિચારા.
એ બેસડી બેેસી બઉુ ગરમ થાય, ગરમ. થાઈ એવું કર્યા કર પછી બેસાડવું જ પડે ને અમારે પણ, સુ કરવાનું હવારે?
હ, ના ના હાચી વાત હે. તમારા ઘરમાં તો લાગેલી એ તો ચાલુ કરવાની પડે અમારે તો હૈ જ નહી ને એના માટે નહી કરતા.
હા બરાબર.
ના અમારા છોકરા કાયમ પ પંકા નીચે સુતેલા ને. એના માટે એને પંખો જ સારો લાગે. એ સી વગેરે બ બીચારા કોઈ દાડા કેહતાય નહીં ને કે મમ્મી આપણે એને યુટ્યુબ ઉપર જોવે જ છે ને લેકિન કોઈ દાડા બિચારા કહેતા નહીં મમ્મી આપણે બી એ ચીજ લગાઈ દો ને. છોકરને બિચારાને ખબર હે કે ગામડામાં કઈ એસી લાગેલી છે. યુટ્યુબ ઉપર જોવે તો ખબર પડે છોકરોને.
હા, અને એ પણ એ સી માં સુઈલા ગણા બધા નુકસાન છે એનાથી પણ જોઈ શકાય તો. કેમ કે બધું શરીર દુખાવો થાય, બધું હાથ, પાય બધું દુખવા લાગે ને પછી.
તમે ભલે, તમે ભલે રાજી થાવ કે મમ્મી એ સીમાં આ બાપા ઠંડક મે સુ આ કે એના શરીરમાં કેટલી બીમારી આવે તમન ખબર છે એવું પેલું?
પછી એનાથી પણ હાડકા એવું
બટ બું બધું દુખવા લાગે ને શું કરવાનું એનાથી પણ પણ એ બાળકો કે પછી માનવું જ પડે ને આપડે?
હાચી વાત છે.
પછી.
બાળકએ તો આજે ચાલુ કરવી જ પડે ને તમારે તો? ચલો હવે મને મજા આઈ છે તમારી સાથે વાત કરવાની. મને પણ ગમ્યું છે, ને શીખવા બી મળ્યું છે આપણે. કે કઈ તર આપણે ગરમી સી પડે છે એ હ ચલો ને, હવે ચલો પછી કરીએ.